હા નમસ્કાર મિત્ર.
હા નમસ્કાર સંજય છે
હા જય શ્રી કૃષ્ણ રાધા રાજે મિત્ર તો મિત્ર સારું છે. ને તબિયત-
હા સર હવે થોડોક મિત્ર બીમાર જેવા હતો તર સાને કારણે શરદી ખાંસી થોડી થઈ ગયલી તાવને હું પણ હવે સારું છે મિત્રો તમે કેવા છો?
હા મિત્રો સારું છે અને મિત્રો તમે હમણાં ફ્રીજ છો ને?
હા મિત્રો હું હવે તો ફ્રીજ છું.
હા મિત્ર મને થોડો તમારો કિમતી સમય જોઈતો હતો તો પ્લીઝ મિત્રો થોડીવાર મને તમારો આટલો કિમતી સમય મને આપશો?
હા મિત્ર.
હા તો મિત્રો આપણે તમે જે કીધું કે થોડા દિવસે બીમાર હતા એના વિશે થોડો ટોપિક છે. તો મિત્રો હું તમને ટોપિક ટોપિક જણાવું છું કે ચોમાસા દરમિયાન આપણે શું કઈ કઈ એવી વસ્તુઓ ખાવી જોઈએ શું કાળજી રાખવી જોઈએ અને આપણે જે મચ્છર એટલે જે મેલેરિયા રોગ થાય એના વિશે એ ઘણી બધી એવી છે બાબતો મહત્વની એના વિશે જ છે. તો મિત્રો આ ટોપિક વિશે હું તમને થોડું ડિટેલમાં સમજાવું છું કે મિત્ર ચોમાસા દરમિયાન આપણે ઘણી બધી એવી બાબતો પર ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તો મિત્રો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે જે આપણ ઘર હોય એના આજુબાજુ જે ખાબોચિયા હોય એ ભરેલા હોય. તો મિત્ર એમાં મચ્છરો ન ઉત્પન્ન થતું હોય છે એ લોકો મચ્છરો એવા એવા પાણીમાં જ વધારે ઉત્પન થતા હોય છે તો મિત્રો એવા પાણીમાં આપણે જે જે મચ્છરો મારવાની જે પણ દવા હોય છે તે લખવી જોઈએ જેથી કરીને આપણે એનાથી રાહત મેળવી શકીએ અને હું તમને જણવા માંગુ છું કે તમારા તમારા પરિવારમાં અને તમારા જે પણ આજુબાજુ આજુ આજુબાજુ સગા સંબંધીઓ હોય તો એ બધાને મિત્રો તમે ખાસ જણાવજો કે ચોમાસા દરમિયાન આપણે પાણી એમ જ ના પીવું જોઈએ. કારણ કે મિત્રો એમાં ઘણા બધા દ્રવ્યો હોય છે, ઘણા બધા કીટાણુ હોય છે, તો મિત્રો આપણે એક આપડણે જયારે પણ મિત્રો ચોમાસામાં પાણી લાવીએ તો મિત્રો કે આપણે તપેલીમાં ઉકાળવું જોઈએ.
પણ કચરો હોય સૂક્ષ્મ જીવ જીવાણું હોય એ બધો નિકાલ કરવો જોઈએ ત્યારબાદ મિત્રો આપણે તે ગાણી દ્વારા યોગ્ય રીતે ગાણી ગાળીને એ આપણે પીવું જોઈએ જેથી કરીને આપણે મિતલબ ત્યારે પેટના પેટના દુખાવા કે કોઈ પણ સમસિયા ની આવે અને હું મિત્ર જણાવવા માંગુ છું કે તમે જો ચોમાસા દરમિયાન મિત્ર હું તમને ખાસ સલાહ આપું છું કે આપણે એવો ખોરાક ખાવો જોઈએ હળવો ખોરાક ખાવો જોઈએ. તમે હમણાં કીધું કે તમને થોડું બીમાર બીમાર થઈ ગયા હતા તો મિત્રો એનું એક કારણ છે કે આપણે ચોમાસા દરમિયાન ખાવામાં ખુબ જ કાળજી રાખવી જોઈએ. જો મિત્ર આપણે ચોમાસા દરમિયાન આપણે કાળજી ના રાખીએ તો મિત્ર આપણે બીમાર બીમાર શક્યતા વધુ હોય છે કારણ કે મિત્ર આપણે
પુષપ જેક હોય એ ખાઉજઈ અને મિત્રો ખાસ હું તમને એ સલાહ આપું છું કે અને મિત્ર હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે ચોમાસ દરમિયાન આપણે કોઈ પણ એવી જે બહારની બાર ઠેલાવાય દુકાન હોય છે જેમ કે પાઉભાજી હોય છે વડાપાવ, કટલે તેવી એવું ના ખવું જોઈએ મિત્ર કારણ કે મિત્ર ત્યાં ચોમાસા દરમિયાન ઘણ ઘણી બધી માફીઓ બેસતી હોય છે. અને મિત્રો એ જ આપણે ખાઈએ તો આપણે પેટમાં દુખી ઉઊલટી થાય ઝાડા થાય. તો મિત્રો આપણે એવી જૂણી જૂણી અને મહત્વની બાબતો પર મિત્રો ખુબ જ. કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ જો મિત્રો આપણે આવી નાની નાની અને જે જણપૂર્વક જે બાબત હોય છે એના વિશે આપણે ખૂબ જ કાજે પૂર્વક ધ્યાન રાખવું જોઈએ કે મિત્ર આગળ આ વાતને લઈ જતા ત તમારે શું કેવું છે.
તમે મિત્ર ક કેમ કે ઘરની આજુબાજુના જે ખાડા ખાબચિયા હોય છે કે અમુક આપજે ભરાઈ ગયેલું હોય ને જ્યાં ભરેલું રહેત હોય ત્યા. તો તેવી જગ્યાએ મિત્ર આપણે જે પાણી હોય છે તેનો આપણે નિકાલ કરવો જોઈએ કાર તો તેવી જગ્યાએ જે- પાણી વધારે રહેેતું હોય છે એ પાણીને આપણે સાફ કરી નાખ કારણ કે જો એ પાણી કેવી રીતના રહે તો એમાં સમય રીના મચ્છરો કે અન્ય જીવ જંતુ ઈંડા મકીને એમાંથી એ લોકોનું જે વંશજ હોય છે એવી રીતના એ લોકોની પ્રજાતિ વધતી જાય. છે નને એ જ આપણને સમય જતા આપણે ઘરની આસપાસ ગલવાળ ના કારણે એ લોકોનો જે જવજંતુમાં વધારે થતા હોય છે આપણને રોગ ચાળા માં ભરાવી લેતાં હોય છે કારણ કે એનાથી જે મચ્છર જેવી વસ્તુઓ જીવ જંતુઓના એનાથી આપણે ડેગ્યુ મલેરિયા જેવા રોગો થઈ શકે છે. જે અમુક વાર કાબુમાં પણ હોય છે. જેથી આપણને અમુક વાર એનાથી લોકો મરી પણ જતા હોય છે. તેથી આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ચોમાસાં દરમિયાન આપણાં ઘરની આસપાસ ખાબોચિયાં માં કે કોઈ પણ જગ્યાએ પાણી ભરેલું રહેવું ન જોઈએ. આપણે સાફ જ કરી નાખવો જોઈએ કે જો કોઈ વાસણમાં હોય તો એ પણ ઢોળી દેવું જોઈએ. ને જો આપણે પીવામાં ને એવું ભરેલું હોય તો એ પણ આપણે સારી રીતે એવું ધ્યાન થી એના મા એ પાત્ર પર આપણે વાસન થી ઢાંકી દેવું જોઈએ જેથી કોઈ મચ્છરો એ થાય, અન્ય જીવજંતુ એમાં એના એ પાણીમાં ઈંડા મૂકી ના શકે. ને જે આપણે પાણી પણ પીએ છીએ ચોમાસા દરમિયાન એ પણ આપણે ગરમ કરીને પીવું જોઈએ. જેથી એમાં જે જીવ જંતુ રહે આવે છે. એ મૃત્યુ પામેને આપણે આપણને શરીરમાં નુકસાનકારક ના બને. આપણે ચોમાસું દરમિયાન જો દૂધ પીતા હોય તો એમાં પણ આપણે હળદ થોડી એક ચમચ જેવી રાખીને પીએ, થાય આપણા શરીર માટેને આ મતલબ ખૂબ જ એવું ઉપયોગી બંધ રહેશે. એવી રીતના કીધું તેમ કે, બહાર ના થૈલા લગાડી જે બેઠેલા હોય છે. વેપારીઓ કયી જગ્યાએ વડાપાઉં કે સમોસાની પ્લેટ દાબેલી કે પાણીપુરી જેવી ખાવાની વાનગીઓ ખાવી ન જોઈએ કારણ કે આજના જમાનામાં મિત્ર આપણે ભરોસો નામને કે જે મોટે ભાગે લોકો એ ગુમાવી બેઠેલા છે. કારણ કે જેના પર આપણે ભરોસો આપણે જાણતા હોય છે, એ એ જ આપણને દવો કરી દેતા હોય છે. તો મિત્રો જે ખાવાં બનાવવાં વાળાં હોય છે. એ કેવું પાણી ઉપયોગ કરતાં હોય છે કે કેવી ક તવાનગીઓ કઈ જગ્યા થી લાવત પછી આપણે કેવી રીતે કરી શકીએ આપણે. આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે કેવી જગ્યાએથી, કેવુંક મળતું છે. કેવી રીતે બનાવતા છે. તે પણ આપણે ધ્યાનથી નિહાળવું જોઈએ, તે આપણેને મિત્ર ખાવું જોઈએ. કારણ કે જો આપણે ખરાબ આપણા ઘણા ખોરાક ખાવામાં આવે તે આપણ માટે નુકસાનકારક છે. ભલે આપણે ગમે તેટલો પૈસા એની પાછળ વાપરે એક હા પણ એ જો આપણે ગંદો અને અસ્વસ્થ ખોરાક હોય તો એ આપણના શરીર માટે ખુબ જ નુકસાનકારક બનતો હોય છે. ત્યાં આગળ જતાં આપણને ઘણી બધી બીમારીઓ શરીરમાં પેદા કરતો હોય. જેથી આપણને જેટલાં ખાવામાં ઉપયોગ કરેલાં પૈસા એનાથી આપણે દસ ગણા કે બે વધારે પણ આપણે એના પાછળ દવાખાનામાં ખર્ચ કરીએ છીએ કારણ કે આપણને અમુક વાર એનાથી ઘણી બધી એવી ખતરનાક બીમારી થઈ જતી હોય છે કે અમુક વાર આપણને કંટ્રોલમાં પણન હોતી હોય છે તો મિત્ર આના વિશે તમે આગળ શું જણાવો
હા મિત્રો તમારી વાત ખૂબ જ સાચી છે પરંતુ મિત્રો આપણે. જોવા જઈએ તો આપણે ઘણી બધી એવી છે. બીમારીઓ થતી હોય છે એનું કારણ મિત્ર છે. આપણે ચોમાસા દરમિયાન આપણે સાવચેતન્ય રાખીએ. અને હું મિત્રો તમને જણવા માગુ છું કે આપણા મિત્રો જો. ઘીના કપડાં પહેરીએ તો એનાથી પણ ઘણા બધા ઇન્ફેક્શનો થતા હોય છે. જેમ કે ખુજલી થેતા હોય છે દાદર થેતા હોય છે. તો મિત્રો એનું કારણ એ છે કે આપણે ચોમાસા દરમિયાન. સૂકા કપડાં પહેરવા દઈએ ભીનેલા કપડાં પહેરીએ તો મિત્રો આપણે દાદર અને. ખુજ જેવી હોય છે જેનાથી આપણે. આપણા શરીર શરીર યોજન રીતે સાચી દશે કે. તો રીતે આપણે આપણા પરિવારને અને આપણા. ફેમિલી આપણા ફેમિલી મેમ્બર અને. આજુબાજુના જે સગા સંબંધ હોય એ બધાને આપણે. આવી અનેક મહત્વની સલાહ આપવી જોઈએ જેથી કરીને એ લોકો પણ. એ લોકો પણ યોગ્ય રીતે પોતાની પોતાના શરીરને ધ્યાન રાખે. ત્યારબાદ મિત્રો આપણે જોવા જઈએ તો આપણે રસોડામાં કેટલી કેવી મહતવાની. ધ્યાન રાખવાની બાબતો હું તમને જણાવ માગું છું. તમે મિત્ર હુ તમને જણાવ માગુ છુ કે આપણે. રસોડાના આપણે કોઈ પણણ વાસી ખોરાક. કોય એ આપડી ખાવો જોઈએ. જે આપણે સાંજે ખોરાક બનાવેલો હોય એને સવારે ખાતા હોય છે. પરંતુ એવું ન કરવુ જોઈએ. કારણ કે એમાં ઘણાં બધા ઇન્ફેક્શનો થતાં હોય છે, જેણા બોલા કીટ કીટણો હોય છે. તો મિત્રો એ આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જો મિત્રો આપણે ધ્યાનમાં રાખીશું તો આપણને. રોગો આપણા આપને પકડી લે છે. તો મીત્ર આપણને ધ્યાન રાખવું જોઈએ હું તો તમને એ જણાવવા માગું છું કે આપણે જે પણ જગ્યાએ તે જગ્યા આપણે બસ અને આપણું પોતાનું શરીસ જોવું જોઈ, જો આપણી આવી નાની નાની બાબતો આપણે ધ્યાન રાખીશું ભવિષ્ય મા મિત્ર આપણે કોઈ પણ રોગ ન થાય અને આપણે સ્વસ્થ રહીએ હું તમને એવું સલાહ આપું છું કે ક્યારે પણ આપણે ક્યારેક પણ કોઈ પણ જગ્યા જઈ તો આપણે ત્યાં સ્વચ્છતા જાળવું જોઈએ. જો આપણે મિત્ર સ્વચછતા જાળવી છે તો આપને કોઈ પણ રોગો નહી થાય. અને આપને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે મિત્ર